હા.
અવાજ આવે છે?
હા.
બોલો, બસ મજાજો. તમાર કેવું ચાલે બધું ફેમિલી બધા મજામાં?
હવ શા શાંતિ. કેવી ચાલે સ્ટડી?
સ્ટડી ચાલે છે બધું એક્ઝામ આવશે એક્સટર્નલ હવે પછી, જોઈએ વેકેશનમાં શું છે કંઈક ફરવા ફરવાનું પ્લાનિંગ કરીએ.
હા મારે જોવું છે વેકેશનમાં મે કેન્સલ કર પ્લાન બનાવે છે, કે અહીં દમણ જોઈએ.
હા વેકેશન માટે ને?
હા વેકેશન માટે.
હમ એટલે અમે અમારે સ્ટડીટુરમાંથી જવાનું હતું કોલેજમાંથી ઉત્તરાખંડ જવાનું હતું, પણ અમુક કારણોસર એ ટ્રીપ કેન્સલ થઈ ગઈ. એટલે અમે એ નક્કી કરીએ છીએ બીજા. એટલે ટ્રેન ટિકિટને કન્ફર્મેશન નથી. તો એ બાબતે કંઈક થયું હતું અને અમે હવે ફરી વેકેશન પડે એટલે અમે જે, કોલેજના સ્ટુડન્ટ્સ અમે જે સર્કલ છે ફ્રેન્ડ સર્કલ. ભાઈ બંધો બધા ભેગા થ કઈક નક્કી કરી કઈક જવું છે વારાગ છે કઈક બીજી એક્ટિવિટી મળે.
હા એટલે અમે આ સ્ટડી કરી કરીને કંટાે એટલે થોડોક શું કેવાય માઈડ ફ્રેશ કરવા કઈક ફરવા જવું પડે બીજું કઈ નઈ.
ના ના એ તો જીવનમાં જરૂર છે કંઈક ને કંઈક ટ્રીપ કરવા ફરવા બધા ભાઈબંધો ભેગા, બધા રીતે જોડે જવું હોય તો કઈક, કરવું જ પડે એમ. કારણ કે રિલેક્સ થવા માટે ફરવાની જરૂરત છે.
હા અને નોલેજ ફરવાથી જ વધારે મળે, મે એટલું તો જોયું.
હા એતો ખરું કે, જેટલી આપડ અનુભવ જે બધા અનુભવ થાય ને એક્સપિરિયન્સ. એ કંઈકને કંઈક બાર ફરવા ક તો ભાઈ બંધુ બધા જોડે જાય કે કઈ બી રીતે આપણે, જેટલું ફરીએ ને. એટલું બધારે નોલેજ મળે.
બોલો કઈ જશો તમે?
અમે નક્કી હવે બધા અમારે તો કેવું છે કે એક જણ ના થાય અમે બધા ભેગા થઈને કઈક કરીએ કે આ બધા સહમતીથી એમ, કે કોને કઈ જવું છે પછી જે વધારે જણા એવું કે, કે આપડે વોટર પાર્ક જવું છે પછી વોટર પાર્ક રાખીએ, પછી અમુક જને એ ના જ હિલ સ્ટેશન જીએ તોછી હિલ સ્ટેશન જીએ. એવી રીતે બધા, ફન્ તમારું જે ભાઈબંધો છોકરીઓ છોકરા બધા ભેગા થઈને કરીશું કઇક.
લોકશાહી પદ્ધતિ એમને.
હા લોકશાહી પદ્ધ તારે આવું હોય તો કેજે હું તને જણાવશ કોન્ટેક કરીશ તને ફોન કોલ કરીશ કે તારે આવું હોય તો આવજે અમારી જોડે.
સારું સારું, મારે જવું જ છે. એટલે તને કૈ છે ને.
હા ઓકે તમે પણ કંઈક સારી ટ્રીપ એવી પ્લાન કરો તો અમને કેજો અમારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરીશ કે મારે એક ફ્રેન્ડ છે આવી રીતે જવાન કે છે. આપણે એની જોડે જવું હોય તો બધા ભેગા થઈને જઈએ. કોઈ નહી આવે તો મારાથી અવા
ઓકે સારું તને કઈશ અત્યારે તો ઉનાળો ચાલુ થશે એટલે આહી આઈપીએલ બી ચાલુ થશે.
હા આઈપીએલ તો પણ હા આઈપીએલ તો મને ઇન્ટરેસ્ટ છે. એમાંમ ચાલુ થઈ જશે એટલે હવે આ હવે જોવાનું કારણ કે એ મજા જ કઈક અલગ છે ની એ પાછા ચાર પાંચ જણા લોકલ આપડા ભાઈબંધ બેસે પછી જે કો પેલાની પેલી ટીમ હોય મારી આ ટીમ હોય એટલે ફૂલ રસાકસી થાય.
તારી કઈ ટીમ છે.
હ મારે તો પહેલા તો સીએસ કે
મારે પણ સી એસ કે નાનપણથી હ હા ભાઈ, ઠાલા ફોર અ રીઝન હમ. ગઈ ફેર તો બહુ બકવાસ પફોર્મન્સ હતું એમનું આ વખત યંગ પ્લેયર હે એટલે
આ વખત તો બધું જ કમ્પલેટ. અચ્છા કારણ કે બધા યંગ છે. અને પ્રેક્ટિસ બી ચાલે છે, જોરશોરથી.
હા કાલે બે દિવસ પહેલા રોર ઇવેન્ટ હતો ને એ પણ જોયયો અમે જોરદાર હતો એમનો સી એસ કે, ઓફિસ એમ પેરયુ બરાબર
આપણે કંઈક જોવું તો ના મેં જોય ન કારણ કે હું કામમાં તો અને બીજું ઘરનું કામ ચાલુ છે.
હ એટલે એમના જે જુના ખેલાડીઓ હોય ને જેમનેમ ચેમ્પિયન લીગ જીતાડી ફરી આઈપીએલ ટ્રોફીઓ જીતાડી ને એ બધા ન સન્માન કર્યું. એમાં રોર ઇવેન્ટમાં યુટ્યુબ ચેનલ ઉપર એમની ચેન્નાઈ સુપર કિંગ કઈ ચેનલ ને એમાં બધું
ના તમે રીલ્સ એટલે રીલ્સમાં તમે થોડું ઘણું જોયું. તો આજે ઇવેન્ટ ચાલી હતી. પણ પૂરતો સમય મળે નહીં મન જોવાનો એટલે રહી ગયું હમણાં ફરી મોડા કદાચ. ચેક કરું તો જોઈ લઈશ યુટ્યુબમાં.
અમાર તો અહી જબ્બર થાય યાર. શું કેવાય ટીમને લઈને?
એટલે એટલે બે ટીમો ભેગી થાય બે ટીમ ના ફેન્સ ભેગા થાયું.
ફ્રેન્ડશિપ ભૂલી જવાની.
એટલે એવું જ થાય.
પણ
હા એ બીજા કેચા ખેંચતા. ખેંચ તણાવ ચાલુ છે રસાકસી અમારે એવું થાય છે અંયા ઘ અમે એક બાજુ ભેગા થાય, અમા ખાસ આર સી બી અને ચેન્નાઈ અને મુંબઈ ઈન્ડિયન્સ, એ વધારે થાય.
અમારે બી એવું જ થાય. ઝઘડા ઉપર આઈ જાય લોકો.
હા બે મહિના તો પછી ભૂલી જ જવાનું બધું. ફૂલ ચાલુ થઈ જાય જેવ એટલું બધું વાયોલેન્સ ના થાય પણ બધું, એક સમય માટે એવું થાય.
બરાબર, મસ્તી ટાઈપ એમ.
હમ, કારણ કે પછી આગળ સંબંધ સાચવવાનો પાછો અમુક વાર એવું થઈ જાય કે આ તો બે હપ્તા મહિના બે મહિના ચાલશે પછી, પાછળ તો આપડણે જોડે જ રવાનું ને એટલે પાછું પાછું જીવા તો નોર્મલ થાય. પછી એમુક એવી મેચ એવી કે એવું થઈ જાય આવી જાય, એટલે પાછું રસાકસી ચાલુ થઈ જાય.
હા એટલે અમે પણ ટ્રોલ પણ એને જ કરીએ જે આપડમ ફ્રેન્ડ સર્કલમાં હોય કે બીજો કોઈ ભલે આર સી બી નો હોય તો એને અમે કઈ ના કહીએ, આપણે જે ફ્રેન્ડ સર્કલમાં હોય ને અને એ આર સીબી ની ટીમ હોય ને તો એને ટ્રોલ કરીએ બીજા કોઈને ના કરીએ એમ.
હા પાછું હા પાછું કોઈ થર્ડ પાર્ટી વ્યક્તિ હોય આપડે ઓળખતા એને કે કેવા જએ તો પાછું બઉુ મોટું
હમ અને વખતે ધોનીની લગભગ આ, છેલ્લી આઈપીએલ સીઝન હશે તો જોવા જવાના હે, અહીં અમદાવાદ.
બરાબર હા તું મને કેજો જવાન હા મને જવાનું. તમે એ લોકો જાાવ ટિકિટ બિકિટ બુક કરાવ તો મને કહેજો મારાથી હશે તો હું આવી જઈશ અવશ્ય આ આવીશ.
ના ના આવ જઈએ ને મજા આવશે છેલ્લો શું કેવાય છેલ્લી સિઝન છે, એમ એસ ધોનીની.
હા એ તો ખરું હ પછી રિટાયરમેન્ટ પછી રીટાયરમેન્ટ લે સાબ ફરમાંથી
હા લે કે ના લે પણ એક વખત ઈચ્છા હે કે ધોનીને જોઈએ.
પણ પ્રોબ્લેમ તો અહી થાય કે પછી આપડે જયારે જોવા જઈએ ને ત્યારે રમવા ના આવે. પી કે એના માટે જ આયા હતા અને એજ ના થાય એટલે પછી એ ઉલ્લુખ થાય.
બી પોઝિટિવ વિચારી ગયો.
પોઝિટિવ એવું તો સારું. પણ તો એ લાગે આપડે આટલ ટિકિટ ખેડચીન જતા હો આવા જેમ પછી આપડણે જે જોવા જઈએ ના મળે એટલે તો આમ તો દુઃ થાય ઘણું બધું દુઃખ થાય પણ જો જોકે એક વસ્તુ તો થાય કે ના જોયું આપડે લાઈવ
હમ.
એ વસ્તુ અલગ છે પણ જે આપણે જોવા ગયા હોય સ્યલ કે ના આપણે જઈએ ધની રમવા આવે. અને હેલિકોપ્ટર સ્ટ માર તો ઓહહ.
પણ સ્ટેડિયમમાં તો હશે કીપિંગ કરવા તો આવશે બીજું શું.
હા એ તો કીપડ તો છે બેસ્ટ પેલેથી એ તો રેવાનું. પણ તોય કદાચ જે પેલી એનું બેટિંગ જોવાનું મજા આવે તો ના આવે મજા મળે તો સારું કેવાય.
બરાબર પણ જોઈએ એને જવાય તો તને કહીશ બરાબર.
ઓકે હા જવાય તો કેજસીર કારણ કે આવીશું મેમે હું બીજા બે તને લ લ એટલે કંપની રે ને ત્યારે મારે આપડે દલા ના પડીએ.
ના-ના મારા પણ ફ્રેન્ડસ છે ને અહિયાં મારે
બધા ભેગા બધા ભેગા થઈને જશું.
હા હા અમદાવાદ થી મેટ્રો સ્ટેશન જ
બરાબર બીજું શું ચાલે બીજું બધું મજા કે પછી કે સ્ટ્રેસ છે ચિંતા બિંતા
ના-ના-ના અમારા ગામડામાં સનો સ્ટ્રેસ હોય.
હા ને ગામડાનું જીવન તો પાછું બહુ સારું કહેવાય કે શાંતિપૂર્ણ વાત હોય.
હા શાંતિપૂર્ણ વાતાવરણ હોય પણ અમારા ગામડામાં કેવું પેલું અંધશ્રદ્ધા હોય એવું બધું બહુ હોય અત્યારે તો. મને એ બધું નહીં પસંદ. હા.
પસંદ તો જો કે મળે નહી પણ એ બધું તો રહેવાનું ને. કારણ કે અંધશ્ર્ધા પહેલેથી ચાલતી આવી છે. આપણે હજુ કંઈક વિરોધ કરવા કે વુ ઓપોઝ કરવા જઈએ તો પછી આપને બધા ભેગા થઈને આપણને કઈ કે ખબર પડ ને. તું આવું બધું કરવા આઈ જા
હા એટલે કે તું ચાર ચોપડી વધારે બન્યો તો મોટો થઇ ગયો એમ.
હા બસ એજ હોય એજ થાય કે તમે ભાણીયા પણ ગણ્યા નહીં.
હા એટલે ક્યાં એકવીસમી સદી લોકો કઈ ટેકનોલોજી પોકીને હજુ હજુ અંધશ્રદ્ધાઓ થી બહાર નીકળવાની માંગતા.
સાચી વાત છે આ અંધ્રદ્ધા તો બહુ ભારે ભ તો જૂનું જેટલું લાગેું જૂનું જૂનું જે થોડું ઘણું જે નિશાન ગયું છેડ થોડી ઘણી અંધદ્ધા તો દૂર થઈ પેલા જેવી જે અલગ અલગ બઉ પ્રાચીન હતી એ પેલા કરતા તો અત્યારે થોડું ઘણું સારું કેવાય
પેલા કરતા સારું કેહેવાય પણ તો એ અત્યારે લોકો માનનારા હે ગામડામાં તો ટી માં ઓછું હોય પણ ગામડામાં તો વધારે છ
સિટીમાં ઓછું છે વાત સાચી પણ અમુક જે ગામડાની વસ્તીઓ હોય સિટીમાં રે એમને બી કદાચ લાગે એવી રીતે ધીમે ધીમે તો ઓછું થાય.
બરાબર.
બાકી અમાર તો વાતાવરણ શુંધ હોય ને પોલ્યુશન નું શું જોવા મળે. એમાર સિટીમ તો એ આખો દિવસ ચોવીસ કલાક સાધનો ચાલતા જ હોય.
હ ગામડામાં શાંતિ હોય બીજું કઈ ના હોય
મારે આવું છે એક બે દિવસા હા એટલે મારા વેકેશનમાં એક બે દિવસ ત્યાર બાજુ ગામડામાં ઓટો મારીશું એટલે એક બે દિવસ રહીશું થોડીક આણંદ મારીએ નાઈટ આઉટ કરીએ થોડી ઘણી. બધા ભેગા થઈ
આવજે વાંધો ન
આપડે ચાર પાંચ જણા ભેગા થઈશું પાડી એટલે કે આમ કરીશું ઘરે બનાઇશ શુ ગરનું ખાવાનું
સારું વાંધો નહી આવજે.
બધા ભેગા થાયને કરીશું કે નાઈટ આઉટ પ્લાન બરાબર. તને મળીને પછી કરીશું.
ઓકે ઓકે સારું ચાલ બાય.
હા જય માતાજી બાઈ.
જય માતા.